હલો હલો
હા અવાજ આવે
હહ હા આવે છે કેમ છો?
મજામાં છે.
હમ બીજું બતાવો તમારે ત્યાં શું ચાલી રહ્યું છે?
સાદ હતો હવે બધું ખુલ્લું થઈ ગયું. તમારે ત્યાં હું ચાલે છે?
અમારે ત્યાં પણ એવું જ હતું વરસાદ હતું એક કારણે અમુક સ્કૂલો બંધ બંધ કરવામાં આવી હતી. કારણ કે આખી રાત વરસાદ પડેલો હતો.
એવું છુટિયા આલીતી હોલિડે આલ્યો તો એવું હારું
અ એટલે મતલબ રજા તો પડી એના કારણે આજે જ છે ને બધા છોકરાઓની એક્ઝામ હતી અમારે ત્યા ટેસ્ટ હતા તો એ છે એ પણ પોસ્ટબોન કરવામાં આવ્યા અને ઈ પછી કાલે થશે તો મને એવું છે કે તમારા મત તે એવું છે કે મતલબ શિક્ષણ જે છે ને જે એજ્યુકેશન એ જીવનનો આપણો ખુબ મોટો પાયો છે એટલે અગર માણસ ભણેલો ગણેેલો નહી હશે ને તો એને આગળમાં જીવનમાં આગળ બહુ મુશ્કેલીઓ આવશે.
હા હા એ હારું છે પેલે પેલે આપણા પપ્પ માના પપ્પા હોય ને એમની ફાલ ય પ પૈસા મ મની નહીં, તો એ લોકો હુ, કરે છે ત્યાં આપને, આપણા ફાર્મર એ વેચી વેચીને પછી, એ છોકરોને પ પડાયા છે, એમને
હા ભણાવ્યા છે, વાતચી સાચી વાત કીધી તમે આમ હા હા, આ વાત તમારી એકદમ સાચી છે. એ સમયે હા, હા.
હા, હવેવું છે. હવે, એમના ફાધર પ ફી પે કરતા હોય ને તો એ છોકરા ના પાડી દે છે, અમને નહી, શીખવું અમને નહી બનવું કઈ અવળેનું એજ્યુકેશન એવું છે, અનેને પહેલેનું એજ્યુકેશન એવું હતું.
એ લોકોને ખબર હોય, ને કે અમે આ ખેતી કામ કરી લીધું છે. અમે નથી, ભરણા એટલે અમે, આ ખેતી કામમાં નીકળી ગયા છે, હવે આપણા છોકરા નહી, ભણશે તો એમ એમને ખબર છે, કે એમનું જીવન બહુ અઘરું થઈ, જવાનું છે. એ કારણે, એ લોકો ભણવા માટે વધારે પ્રોત્સાહન આપે છે, અને એ વાત પણ સાચી છે, જો એજ્યુકેશન આપણું છે ને એટલું બધું જ્ઞાન વધારે છે, આપણી છેલ્લે જે વિચારવાની શક્તિ હોય છે, ને એમાં પણ એ વધારો કરે છે, અને. ચું શું છે, ખોટું શું છે. છે, એની પણ આપણને છે, ને સમજ આપે છે.
એવુ
હા, જેવું કે તમે કીધું કે ખેડૂત લોકો પેલા પોતાના ખેતરો વેચીને પોતાના છોકરાઓને ભણાવતા, હ. તો એ વાત તમારી સાચે છે. કારણ કે, જો પહેલાના સમયમાં છેને, એજ્યુકેશન નુ. એટલું હતુ નહી, બરોબર ને. શાળાઓ, કોલેજ એ. બધું રહ્યું નહી, હતું ને તે ટેમ્પર ઓછું હ.
હા, અને પેલે ડિમાન્ડ પેલે આપણું એજ્યુકેશનને ડિમાન્ડ બી નહી, હોતું હવે હવે આવ્યું
હવે, તો તમે જો કેટલી બધી સ્કૂલો બની ગઈ છે, કોલેજો બની ગયા છે. ને હવે ઓનલાઈન પણ કેટલા બધા ક્લાસીસ ચાલી રહ્યા
પેલે એ લોકો હું કરવે છે. કરે છે નર્મદે નર્મદે પરીક્ષા આપી દેય છે.
હમ.
એનામાં પાસ થઈ જાય ને પછી એ બધું સરકાર કરે છે એમનું એજ્યુકેશન. તો એનામાં એ લોકો જે ગયા એ એ છોકરાજે ગયા છે.
હમ હમ હા તે બરોબર છે જો જે શિક્ષિ ત વ્યક્તિ હશે ને એ પોતાની છે ને જે વાત હશે ને એ એકદમ ક્લિયર રીતે એ લોકોની સાભે મૂકી શકે છે. અને જીવનમાં કઈક પણ એમને થાય ને એ એમનો સામનો કરી શકે છે અગર ભણેલું હશે તો ગમે ત્યાં નોકરી પણ કરી શકે ગમે થી વ્યવસાયમાં પણ એ જઈ શકે છે બધું જ એ કરી શકે છે એલે સાચું ખોટું બ ધાની એને શીખ હોય છે.
હા એ બરોબર કીધું તમે બી.
હા તો મેં તમને એક સવાલ પૂછું કે તમ મારા મતે શું હોય છે કે સ્કૂલ નું ભણતર વધારે મહત્વ છે કે જીવનમાં મ
ના સ્કૂલ મત ત્વની છે આવી.
હા એ વાત તમારી ક છે બરોબર છે. પણ હું આમ કેવું કે મતલબ હા મારું એવું છે કે બંનેનું પોત પોતાનું હોય છે કે જો આપડે સ્કૂલમાં આપે છે ને પુસ્તકી જ્ઞાન આપે છે. બરોબર ને એટલે તમારા હિસાબ થી જીવન આપણને અનુભવ આપે છે.
હા હા.
અનુભવનું જ્ઞાન આપે છે અને વ્યવહારિક જ્ઞાન આપે છે સમજ આપે છે આપણને કે આપડા સમાજમાં શું છે આપડે આજુબાજુ કેવી રીતે વર્તન કરવું જોઈએ. એ આવું આટલું બધું આપડે જીવનમાં થી આપડે શીખીએ છીએ.
હા.
હા. પણ તમે જોયું હશે હા પણ આજકાલ જો વિદ્યાર્થીઓ પોતાના એક્ઝામમાં માર્ક્સ કેવા આવે એના પછાડી ભાગી રહ્યા છે હા પણ હમ બોલો.
કંઈક છોકરો અ ન કમી આવે છે. કંઈક છોકરા ફેલ થઈ જાય છે.
હા હમ્મ પણ એટલે જ તો મારું માન આવું તો છે ને, હા હા
પેલે એવું થાય જે કે એ લોક કોને સ્કૂલ નહી જવાનું ને તો એ લોકો કંઈ બી નાહી જાય છે. કંઈક કઈ લોકો ખેતર મુખ્યતરમાં જાત તા રહે છે. અને કંઈ લોકો પછી ધપાઈ જાય છે. મજે લોકો લોપાની છોકરીઓ એવું ખેલે છે, કઈ બી
હા હા છુપાછુપી રમી દે છે હા. હમ્મ હમ્મ બરોબર કીધું પલ હવે એ લોકોને આમ ખબર પડતી હશે કે અમે તે સમયે હા, પણ હવે એ લોકોને એ વાત ની ખબર પડતી હશે કે, અ મેં આવું નહી કર્યું હોત તો, આજે મારું ભણતર સારું હોત. મારું ભવિષ્ય સારું હોત. બરોબર ને? અને મેં તમને વાત માં કીધું. હા આવે જ છે ને. જે ભણેલું નહી હોય ને એમને પૂછજો એમને પછતાવો થાય જ છે કે હું ભણી લીધું હોત તો, આજે સારું થત
છે ને બની જાય છે તો, એમને બહ પસ તા બહુ દુઃખ થાય છે પછી એમને. એમનો મિત કુતરે છેને એ જ્યારે બની ગયો હોય. ને આપડે જયારે એવું રહી ગયો હશ પતિએ ગા એ ઘરે આવે છે ને. તો બહુ પસ્તાવ થાય છે.
પસ્તાવ થાય છ ને, કે આજે મારી સ સાથે ભણેલો વ્યક્તિ આજે ઉચી પોસ્ટમાં છે. અને હું આજે આ ખેતર જ કરું છું. તો એમાં આપણને પછતાવો થાાયત
હા નહી ઓય
એટલે જ તો હા એટલે જ તો હું કહું છું કે તમને શરૂઆતમાં કીધું છે એમ કે જે સ્ટુડન્ટો છે એ લોકો પોતાના માર્ક્સની પછાડી ભાગે છે પરંતુ છે ને માર્ક્સને પછાડી નહી એ લોકોમાં શું કૌશલ્ય છે એ લોકો કેવી રીતે વર્ તન કરી શકે છે એના પછાડી એ જરૂરી છે
એવું
હા અને શિક્ષણ અગર હોય ને એજ્યુકેશન તો એ સમાજમાં પણ ખૂબ મોટો ફાયદો કરે છે ખબર છે તમને હમ
એ કઈ કઈ કઈ છોકરા છે ને એ ત મોટી મોટી સિટી અલેશ્વરને એ એમના પોતા બી ત શીખીને ત જોબ ને લાગી ગયા છે
હા તો એ થાય જ છે ને કે જો એ લોકો છે ને જે ભણેલું સમાજ હશે ને એ વધુ લોકોને જાગૃત કરશે જવાબદારીઓ અને જે કઈ પણ સ્કીલ હશે એ બનાવશે અને જે શિક્ષણ હોય છે ને
અને જે બી ઘરના શીખેલા હોય છે ને શીકેલા તો એ લોકો શું કરે છે રાત્રે રાતે એમને લઈને બે જાય છે તો એના માટે એ બી હોશિયાર થઈ જાય છે પછી એમને ઘરે ના દરરોજ લઈ બેઠા છે અને આપડે આ ખેડા કામ એવું છે કે ઘરના કામ કોઈ ધ્યાન નહી દેતું એમના પર પછી એ બસ સમજાયુ તમને
હા બોલો
એ કઈક લોકો એવા છે કે આપણા કંપની કંપનીવાળા એમ એ શીખેલા છે ને
હા હા બોલો ને
પછી એવું કરે છે રાતે આયા કે જમી ખાઈ લીધું કે પછી એ છોકરો આને લઈને બેયા છે
હા હા એને એ સારું કરે છે કે પોતાના છોકરાઓને ભણ
હવે આપણા વિલેજમાં હું કરે છે જો ખેતર જવાનું ખેતરથી આવવાનું ઘરના ઘરના કરે છે એબીસીડી બસના ઉપર કઈ નહી કરેટ ને
હા સાચી વાત છે તમારી
એવું
અને એની જોડે જોડે છે ને મે મારું માનવું એવું છે કે અ મહિલાઓને પણ છે ને શિક્ષણ આપવું ખુબ જ જરૂરી છે છોકરીઓને કારણ કે પેલાના જમાનામાં શું હતું કે છોકરીઓને શિક્ષણ આપ આપમાં નહી આવતું હતું પર આજના જમાનું એવું છે. કે એમને પણ શિક્ષણનોો અધિકાર એટલો જ છે. તમે જોયું હશે કે આજે છોકરીઓ ક્યાં પહોંચી ગઈ છે. છોકરાઓની બરાબરી કરે છે બધા જ ફિલ્ડમાં એ લોકો અગાડી છે. અને જો મહિલાઓ ભણેલી. તો એ તો ખુબ સારી વાત છે. પણ એ આખા પરિવાર ને પણ શિક્ષિત બનાવે એટલી એમાં ક્ષમતા હોય છે.
એવ.
હા. અને જે મેં તમને કીધું. કે છોકરીઓ કેટલા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નામ કરી રહી છે. એનું કારણ એ જ છે. કે એ લોકો. ભણેલી છે. હા એટલે આજે તમે જોયું હશે કે. છોકરીઓ પણ હવે તો જોઈ લો રાજનીતિમાં પણ છોકરીઓ છે, આપડી ફ્લાઈટોમાં છોકરીઓ છે, ડોક્ટરમાં છોકરીઓ છે. હે બધી જગાય છોકરીઓ આજે પો તન ફરજ ભજવી રહી છે એમ. હલો. હલો. ચાલો આજે તો આપડી છે ને શિક્ષણ વિશે ઘણી વાતો થઈ ગઈ છે. ચાલો તો આપડે પછી મળીએ, પછી વાત કરીએ બરોબર.
હલો.
હલૂ. હલો.